આવો થોડી ખવાલ લ
તોવે મેં તો કઈ બનાવ્યું નને પછી.
કેમ?
તો તમે તો જમી નાવાના.
તો તારા હજ કે ન
તો મેં તો બનાવી લીધી મેગી.
એવ.
હા હ તું તો બાકી છે. હ ખાઈ લીધું હવે.
તોવે આપડે બનાવી લેહુ આ આવે ત્યારે.
હમ્મ હજી તું વા લાગે અડધો કલાક જેવો હે.
અડધો કલાક? હા, તો છત્રીપત્રી ની લઈ ગેલા?
છત્રી થોડી લાવેલી છે એટલે જ ને.
છત્રી તો લઈને જવાની હોય. કપડા ધયા કે બાકી છે. કપડા, કપડા તો ધોઈ કાયધા.
પણ રોકાવાના બાકી હહૈ ને?
હા વરસાદ પડે એટલે હોખી દેમને.
હમ્મ.
હાલો, પપ્પા નો ફોન તો આવલો. મોર થી પાછો આવે. ફોન લાગતો નથી પપ્પાને. હાલો. લઈ કે.
હમરાય કે ની?
હા હા હભડાય.
બો ધીરો અવાજ આવે.
ધીમો જ આવે હવે.
ઓકે આજે ની કેતો.
આજ તો કોલેજ ની ગય મેં.
દાદી શું કરતી છે?
દાદી હુઈ ગેલી છે.
દાદી
હા દાદી ખા લીધું.
એલે દવા બવા પીધી છે કે?
હા. રા દેની પેલી તો કઈ કયા હવે આપડે એમ કઈ કેયા. સરને એમ કે કે આપ્યા હું એમ કે અરજી.
એમ પપ્પા ખાતા નથી?
હા.
પછી?
મે કોઈ અરજી બરજી નથી આપવાની આપણે પેલી બેન્ચ પર જઈને બેહી જાવા.
એને કહે જ ને ઘેરથી પંખા લઈ જ નેૂકી દે હોયું.
તો હું તો બધાને અરજી આપીને બધા હતે લડાયા જ કરવાનું.
તો હું કે એટલે એ બી ની ગયા છે. એટલે દહ બંદર જણા આ છે ગુલ્લી મારી દીધી હને?
હા મે ગોલ્લી મારી દીધી આજ તો.
જેનો લેક્ચર ની મળે એટલે?
તો હું તો જેનો લેક્ચરમાં બી ટીચર તો મોડા આવે.
બરાબર.
હમ.
એ કે મારો જયારે લેક્ચર ને જીરો ત્યારે જ એ કે કે મારી ટ્રેન લેટ થઇ જાય એમ.
પણ મેસેજ જેવો આવેલો હોય ને?
હા આવેલો, તે આજે મેસેજ કરી દીધો અમે. સર અમે એસ વાયમાં જ હતા ત્યારે એવું જ કે.
હમ.
કહું તો.
પેલી ને જેઝરોક્સ ને એવુ પેલું માંગ્યા કરતી હતી આપેલુ કે ની
હમ ઝેરોક્ષ આયપી ને એને.
તો ફોર્મ ભરવાની એમ કેતી તેવું કરતો તો રાતના જયારે ટાઈમ ની હોય ને ત્યારે ફોર્મ ભરવાની જે હવારે પછી એક સવાર એકદમ કે
તો હું તો ટાઈમ પર બધા ઝેરોક્ષ ને બધું હોદાવડાવે.
તે પેલું રેશન કાર્ડ ને એવું બધું મૂકેલું અગાડી તો તે હરખું મૂકી દે જે
હા.
ઝેરોક્ષ કરાવી.
ત્યાંથી ઝેરોક્ષ કરાવા ગઈ છે.
તે મને તો કે કે આ મમ્મી આ મૂકી દેજે એમ કેય
ની ખબર ની આજે લઈ ગઈ છે ઝેરોક્ષ કરાવા
બેંક પાસબુક.
તે પાસબુક ભી લઇ ગઈ છે ને રિઝલ્ટબી લઇ ગઈ છે.
હમ બરાબર તો એ ફોર્મ આપડે ભરવા
હા આપડે જ ભરવાનો એમ કેય
ત તું તો ના પાડતી હતી કે મેં તો આવું ની ભરેલું
તેજ તમે તો નહી ભરેલું એવું ફોર્મ કહી દિવસ દસમા બારમામાં.
બરોબર હું કેય તો પછી પાંચ. બીજું શાક બનાવવું પડે પછી ચાલી રહેલ.
નહી હાક રોટલી ચાલી રહેેલી.
હા દાદીને કેને કેલી હતી કેને કે છે કર ટામેટા નું શાક બનાવી લેજે ઘટે તો
ખાઈ ગેલા બધું
પૂરૂ થઈ ગેલુ ને ડબ્બા
ડબ્બા માં ભરી દીધેલું ને પેલી તો હા તે તો લો એમ જ ખાઈ લીધું એને
હે હે
પછી એમ કેય ખબર ની કેટલે કેટલે વરહાદ પડવાનો છે એમ કે મારા લગન માં તો
રેનકોટ ને એવુ કઈ લે ગેલા
ખબર ની તો
જોઈ મૂક છે અમે અહીથી નીકળવાની જ છે
હરૂ તો નીકળે તો ફોન કરજો
સાકભાજી કઈ મળે તો લેતી આવું
લેતા આવજો તો
આજે તો મે દાળ બનાવાની છે ચણા ની દાળ બોળેલી છે દૂધી ચણાની દાળ
હારું તો દૂધી ચણે ની દાળ બનાવ હ
હમ કઈ નઈ આજે તો ઝંડા ભાભી કેઈ સ્કૂલમાં ઇન્ટરવ્યુ હતું આજે જોબ પર ગયા કે હું ક
જોબ લાગી ગઈ
હા આજથી લાગી ગઈ એવું કેતા હતા
હા. તો હારું કેવાય તો
મીલાંક ભાઈ લેવા જવાના છે ચાર વાગે
મારું લાલુ હું કેય
એ તો જ બોલાવ્યાજ કરે મારા બાપ પછાડ પછાડ જાવ્યા કરે લાલો લાલો લાલો કરતી કરતી. તો મેં આજ એને વધારે બોલાવી હતી.
બરાબર.
તમને વ્યક્તિ ને એને વધારે કરે.
હા.
એટલે વરસાદ ચાલુ થઈ ગયેલો લાગે હમાંથી તો
મે તો દુકાન ગય તો બોટ
અત્યારે લાગે છતરે લઈને આવુ પડે અમારે
મે તો દુકાન ગઈ ને તો ઝપટું આવી જ પડ્યું.
હ હ ભીનય ગઈ બધાને કેટલું ત છત્રી છત્રી લઈને જજેધે
હા મે લઈને જ ગલી
કેટલો ઝાડો વરહદ આવ્યો પછી
મે જેવી ગઈ તેવ જાપતો આવી ગયો.
તો ત
હમ કથી લોકો આવેલા
હા કથી લોકો આવી ગયા.
હમ.
તાકી જ ખછી બનાવીએ
હા તારે બને્યા પૂજાને
મે કીધું પર કાકીકે કે બનાઇ લેવા
કા નીચે બનાય કે કાકી ઉપર બનાયુ
નહી ઉપર બનાવી
હમ.
હમ વજન વાનું. કાલે જાઉ વજન બહુ વધારે લાગે.
જ તો વરહાદ ન તો કંટાળો જેવો આવે
ટમટો બડું છગડ
તાપ કેટલો લાગતો હતો મતલ તો આવે તો સારું નહીં આવે તો
વરસાદ આવે તો કપડા ની હુખાય
બહાર વરસાદ આવે અન અહિયાયા પરતા મન થાય પાછી નહવા પડે લાગે વરસાદમાં
હ વધારે ગરમી નીકળો.
પણ ટાપ જ લાગ્યા કરતા હું કરવાનું.
હા ર તાપ તો લાગે જ ને
એમ કીધું કે પપ્પા એ કે ભિન ને વરસાદના તો શરદી નની થાય વાયરલ
એટલે ભીના એટે થપ દી
જોયો ત પપ્પા ને પછી.
ત હું કરું ભિનાથી ભિના આવ્યા કરા કે શું કરા છતરે લઈને આવુ.
નાનીદા જૈના
હ. ના નીતા નની જની પછી મારે દાદી દા પાછું આવવું પડે અત્યાર.
તો નાનીને ત્યાં જઈને સાંજે જમીને જ આવજો.
કાલે તો આવી ગયા નાની, કાલે કા આવી પરમ દિવસે
હમ્મ. તું આવાની છે, આપડે બે જણા કા નાનીને ત્યાં?
હા.
હારું તો જાહું.
હારુ ચાલતો
હમ હારું.
હા.